હાલો હાલો
અને
તોું કર શું કરો છ ત ત આત્નો બીિવ શું વાત કરું
કોઈ નહીં યાર બસ જો એક ટોપિક મળ્યો હતો એની ઉપર તારી સાથે ડિસ્કસ કરવી હતી. મારે શું તપાસતામાં જોય શ્લોકો નું વિશ્લેષણ કરવાનું છે સૌું જ લીસ્તા વાંચે છે એટલે મેં તને પૂછ્યું કે તું ફ્રી હો તો તો મને જસ્ટ થોડું કહી શકું કે શું ભગ઼વતગીતામાં શું છે શું નહી હૂ વાંચતી તી બટ શું કાય મને એટલું બધું ડીપલી નોલેજ નથી મને તો એટલે હું તને પુછતી તી કે તો મને કહી સકો એમ છો? તો ફ્રિ હોવ તો એ તો બ ભાષા અ જ ત હાલો હાલો
હા હા છે હું તો ના કોઈસાકો બ આખાડ નથી નેટવર્ક ઇશ્યુ છે આજે સવારનું મને બોવ જ થાય છે. બહુ જ નેટવર્ક ઇશ્યુ છે. કદાચ વેધર ખરાબ છે ને એના લીધે એવું થાય છે કારણ કે વરસાદ ના ત ના એવું થ છે મોગ ટાઈના માર ફોન ના
અચ્છા એવું છે તો મને શું ભગવત ગીતા જે પાંચ એ પાંચ શ્લોકો ન એક વિશ્લેષણ કરવાનું છે શું તું મને કહી શકું કે શું છે શું સ્ટક મોસ્ટ ફેવરીટ છે મને વિશ્લેષ સમજાય કર્મણી વાથીિક રસતેમાં ફલે શો કદાચ ન મા કર્મ ફલ હેતુ પુર્મા તે સંગોત્સવ કર્મણી
હા આ ભગવદ્ ગીતાના અધ્યાય બે નો શ્લોક નંબર સુડતાળીસ તને ખબર છે આ શ્લોક નો મુખ્ય સંદેશ એ છે કે જે મનુષ્ય પોતાના કર્મ અને કર્મ પર ધ્યાન આપવાનું હોય છે કર્મના ફળની ચિંતા કરવાથી મન અસ્થિર બને છે જ્યારે આપણે ફળની અપેક્ષા વગર કર્મ કરીએ ને ત્યારે કામમાં વધુ એકાગ્રતા અને શાંતિ મળે છે. મીન્સ કે આપણે કોઈ બી કામ કરીએ તો એનો રિઝલ્ટ આપણા હાથમાં નથી આપડા હાથના ખાલી આપડું કામ કરવાનું છે ઓકે, આપડે એવું માની લે કે હું આ કામ કરીશ તો મને આ જ ફળ મળશે અને જો આપણને એ ફળ ના મળે તો આપડે થોડા ડિપ્રેસ થઈ જઈએ છીએ, કે યાર મેં તો આટલી બધી મેહેનત કરીતી તો મને કેમ આવું ફળ મળ્યું એમ મને મારું ગમતું ફળ કેમ ના મળ્યું એટલે ભગવાન સમજવા માંગે છે
ઓહો. એટલે આમ સમજવા માંગે છે કે તું ફળની ચિંતા કરતા તારા કર્મ ઉપર ધ્યાન રાખ તો તારું મન વધારે એકાગ્રતા શીખવો પડે
વડી પણ ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુનને આ શ્લોક શા માટે બોલ્યો હતો.
અર્જુન યુદ્ધ કરવા અંગે મૂંઝવણો હતો તે પરિણામ વિશે વિચારીને દુઃખી થતો હતો તો શ્રી કૃષ્ણ એ તેને સમજાવ્યું કે તેનું કર્તવ્ય ધર્મ યુદ્ધ કરવાનું છે. પરિણામની ચિંતા ભગવાન પર છોડી દેવી જોઈએ.
કર્મ પર અધિકાર તો શું અર્થ થાય એનો
તો એનો અર્થ એ છે કે મનુષ્ય પોતાના પ્ર પ્રયત્નો અને કાર્યને નિયંત્રિત કરી શકે છે પરંતુ પરિણામ તેના હા થમાં નથી તેથી વ્યક્તિએ શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ.
કર્મફળની ચિંતા કેમ ન કરવી.
કારણ કે ફળની ચિંતા તણાવ, ભય અને નિરાશા પેદા કરે છે, જો પરિણામ અપેક્ષા મુજબ ના મળે તો માણહ દુઃખી થાય છે, કર્મ પર ધ્યાન આપ વાથી મન શાંત રહે છે, લાઈક તે તારું કરમ કરી દીધું બરાબ પર હવે ફળ આપવું એ આપવું તે તે તાર ભગવાન ઉપર છોડ દીધું, ઓકે. તે તારું કા કામ પૂરા શ્રદ્ધાથી, મનથી કર્યું છે, ઓકે. પૂર્ણ સમર્પણથી હવે એનું પરિણામ જે આપે તને એની ચિંતા નથી હવે તને એની ચિંતા નહી હોય એટલે તને એનું જે બી પરિણામ મળશે ને તારા માટે શ્રેષ્ઠ થશે કે તને એવું થશે કે હા મારી મેહેનત પ્રમાણેનું આ મારું બરાબર ફળ સે. ખબર પડી તને?
હા, પણ શું આ શ્લોક મેહેનત ન કરવાની સલાહ આપ પે છે, વિદ્યાર્થીઓના જીવનમાં આ શ્લોક કેવી રીતે ઉપયોગી છે?
ના આ શ્લોક મેહેનતથી દૂર રેહેવાનું નથી કેતો તે કહે છે કે સંપૂર્ણ મેહેનત કરો. પરંતુ ફળની ફળને લઈને વધુ ચિંતા ચિંતિત ના થાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષાની તક કાવારીની ચિંતા કરતા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. જો તે નિષ્ઠા પૂર્વક અભ્યાસ કરશે ને તો તેને સારા પરિણામ જ મળશે. હવે તારે તારા મનમાં એવી પ્રશ્ન હશે કે, કર્મયોગ શું છે સાચા ને? તો સાંભળ મને ખબર તારો જવાબ હા જ જવાનો છે એટલે તું ખા ખાલી શાંતિથી સંભળલ વેહલા, નિસ્વાર્થ ભાવથી ફળની અપેક્ષા વગર કરેલા કર્મને કર્મયોગ કહેવામાં આવે છે ગીતા અનુસાર આ જીવન જીવાની શ્રેષ્ઠ રીતે માનની એક છે મીન્સ કે ભગવાનને મતલબ આમ અર્જુને પૂછ્યું કે શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ વસ્તુ કઈ છે જે તમને ગમે છે અને જે તમારા પ્રત્યેના ભક્તિની એક ભાષા રજૂ કરે છે તો ભગવાને બધું બઉુ કીધું પર એનાનું એક એક વાત આ છે કે કૃષ્ણ ભગવાને કીધું હતું કે જો તું મારો આખો દિવસ ચિંતન ના કરી શકે ને તો કઈ વાંધો નહી તો થોડો ટાઈમ ચિંતન કર તું એ બી ના કરી શકે તું મારી સેવા ના કરી શકે તો તું તારા કર્મ ઉપર જ ના
કર્મ પર ધ્યાન આપી છે અને તારા કરેલા બધા કર્મ મને સમર્પિત કરીશ ને તો એ બી મારા એક ભક્ તન જ એક તાટ કેવાય ખબર પડી કે તું ભોલે મને યાદ નાખ કોપ તોું તારા કર્મ પ્રા્યે ઇન ડરે તો તારા કર્મ પરી શ્રદ્ધાથી સારા કરમ હોવા જોઈએ હ પણ એ ભગવાન એવ પછ તું મને તારા સારા ખરાબ જેમ બી કરમ હોય ને તું મને સમર્પિત કર એટલે એનો મતલબ એવો નથી કે ખરાબ કર્મ પણ કોય પણ માણસ છે ને ભૂલ બૂલ ન અજાણતાથી ઈર્ષા માયને કે ગમે તારે ખરાબ કર્મ કરી દે છે તો એને એને ગિલ્ટ હોય છે તો એ ટાઈમે ભગવાન શ્રી કૃષ્ણ કેહે છે કે ચલો જે થઇ ગયું એ થઈ ગયું પણ આગળ તારે એવું કરવાનું નથી અને તરથી જે ખરાબ કર્મ થઈ ગયા છે તું એને મને સોંપી દે અને આજ પછી તારે સારા કરમ કરવાના છે પ્રયત્ન તો તારો એવો જ રહેેવો જોઈએ કે તારે સારા કર્મ કરવાના છે દુનિયાની નજરમાં ગમે તેવા હોય પણ તાર મત મુજબ કે જેનાથી તને અશાંતિ ા ના થાયને ત એવા કર્મ કરવાના છે અને તું બધા કર્મ ન મને દાન કરી દે તો એ બી મારે ભક્તિનોો એક એક ભાગ છે અને જો તું આવું કરીશ ને તો એનાથી બી તને સદગતિ મળશે
બરાબર આ શ્લોક કાર્યસ્થળે કેવી રીતે લાગુ પડે છે આ શ્લોક માનસિક શાંતિ કેવી રીતે આપે છે
તોો જો પહેલા પહેલું તો કે ત્યારે વ્યક્તિ પરિણામની ચિંતા છોડે છે ને ત્યારે તેનું મન વર્તમાન કાર્યમાં કેન્દ્રિત થાય છે આથી તણાવ ઘટે છે અને આત્મવિશ્વાસ વધે છે મીન્સ કે તું ક્યારેક અત્યારે કર્મ કરવાનો છે આપણે કેવું કરે છે કે આપણે કર્મચારના માટે ભવિષ્ય માટે એટલે કે ભવિષ્યમાં મને આ તકલીફ ના પડે આમ ના થાય એમ ના થાય પણ કોઈ વર્તમાનમાં જીવતો જ નથી જે વર્તમાનમાં જીવીને પોતાના હલના કર્મ ઉપર ધ્યાન આપે છે ને એ આગળ જઈને શ્રેષ્ઠ થાય છે અને કર્મ કર્ કર્મચારી અથવા ઈમાનદારથી પોતાનું કામ કરવું જોઈએ જેથી નફા નુકાની અતિશય ચિંતા કરવાથીઈ ને તણાવ વધે છે એટલા માટે માતા સંઘોસ્થ કર્મણી એટનો અર્થ જે આ મેઇન વસ્તુ છેને તેનો અર્થ એ થાય છે કે પરિણામની ચિંતા છોડવાનો અર્થ આરસુ બનવો નથી કર્મ ન કરવાનું વલણ પણ યોગ્ય નથી પરંતુ વ્યક્તિએ સતત કર્તવ્ય નિિષ્ઠ રહેવું જોઈએ કોગળડી કોતાબ નને એસ્ટ કે કર્મ છોડવાની વાત નહી કરી કર્મ તો તારે કરો જ પડશે તું કરમની કું તો તેમની ફરને મળે અરે તું એવું કરીશ તું બેઠા બેઠા એ વિચારીશ કેમ ને ખ ખાવું છે ઘરના કોઈ હશે નહી પણ તને ભૂખ લાગી છે પણ તું ખાઈ ક્યારે શકીશ ખબર જય્યારે તો ઊભો થઈશ બટાકા કાપીશ અને શાક બનાવીશ લોટ બાંધીશ પછી અમારી તું રોટલી ભરીશ અને એ રોટલીને શાક તો નિરાતે ખાઈ શકીશ હ જો તો એવું વિચાર્યું હોય કે બસ હું અહીિયાયા બેઠી છું મને આપી જાય કોક આવે તો બનાવ તો એ તારા માટે યોગ્ય નથી તો એ એ તોરું વાળસું પણ કેહેવાય કર્મ અને આળસ બહુ અલગ વસ્તુ છે એલ કરનું ભરતી રાખાનું બ